હેલો હેલો.
હા બોલો કેમ છો.
હા બસ મજામાં તમે.
બસ મેં પણ મજામાં. કે મજે ફોન કરે તો યાદ આવી મારી.
હા આ તો થયું કે ઘણા દિવસથી વાત નથી થઈ. તો તમને ફોન કરો.
હા બરાબ.
મેં તમારા હાથમાં એક જાડું પુસ્તક જોયું હતું એટલે મેં તમને પૂછવા ફોન કર્યો.
હા, બરાબર. હા, એટલે મેં નક્કી કર્યું છે કે, હવેથી મેં દરરોજ. ઓછામાં-ઓછા એક કલાક પુસ્તક જરૂર વાંચી છે.
હા, એ તમારા હાથમાં એ પુસ્તક જોઈને, મને ખૂબ આનંદ થયો. કેમકે, આજકાલ તો મોટા ભાગના લોકો મોબાઈલમાં જ વ્યસ્ત રહે છે. બસ માં હોય, કોલેજમાં હોય કે, ઘરે હોય. બધાના હાથમાં ફોન જ જોવા મળે છે. એવા સમયમાં કોઈ પુસ્તક વાંચતું જોવા મળે, તો ખરેખર સારું લાગે છે. મને તો હંમેશા એવું લાગે છે કે, પુસ્તક માણસોનો સૌથી સાચો મિત્ર છે.
હા, એ તો તમેં એકદમ સાચી વાત કીધી છે. અત્યારના સમયમાં છે ને, બધા મોબાઈલમાં જ હોય છે. એટલે મને પણ એવું લાગ્યું કે, હવે આ થોડી આદત બદલવી જોઈએ. એટલે પછી મેં પુસ્તક વાંચવાનું થોડું ચાલુ કર્યું છે.
હમ, આ જાણીએે તો મને ખુબ આનંદ થયો. આજે આજે મને પણ પુસ્તકો વિશે તારી સાથે. લાંબી વાત કરવાની, ખુબ ઈચ્છા થઈ હતી. એટલે મેં મને એમ કે પૂછવું કે, કઈ પુસ્તક હતી ને. ક્યારેથી ચાલુ કર્યું, વાંચવાનું ને એમ.
બરાબર. હા, એટલે મેં તો ગાંધીજી ના જીવન ચરિત્ર પર ની પુસ્તકો વાંચવાનું ચાલુ કર્યું છે. પણ થોડું શરૂઆત કરી ને, ત્યારે થોડું મુશ્કેલ લાગતું હતું. કારણ કે મોબાઈલ ની આદત પડી ગઈ હતી, પરંતુ ધીમે-ધીમે વાંચવાની મજા આવવા લાગી. હવે તો દિવસ માં પુસ્તક ન વાંચતું તો કઈક ખૂટતું હોય ને, એવું લાગવા લાગે. પુસ્તક વાંચવાથી તો મને શાંતિ મળે એમ, મન એકાગ્ર બને. અને રોજ કઈક નવું શીખવા મળે. સૌથી સારી વાત એ છે કે, પુસ્તક આપણને વિચારવાની નવી દિશા આપે છે.
હા, એકદમ સાચી વાત છે, હું જયારે નાની હતી ને ત્યારે. અ મારા દાદી, મને રોજ રાત્રે સુતા પહેલા વાર્તા સંભળાવતા. પછી ધીમે-ધીમે મેં જાતે પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું. પંચતંત્ર, અકબર, બિરબલ. તેનાલી રામ જેવી વાર્તાઓ વાંચવામાં ખૂબ આનંદ આવતો. એ વાર્તાઓ માત્ર મનોરંજન માટે નહીં. પણ દરેક વાર્તામાં છે ને, કોઈક ને, કોઈક સુંદર સંદેશ છુપાયેલો હતો. આજે પણ જયારે એ પુસ્તકો યાદ આવે ને, ત્યારે બાળ. આપની ઘણી યાદ યાદો તાજી થઈ જાય.
હા, એ તો તમે એકદમ સાચી વાત કીધી છે. આપણને એમાંથી ઘણું બધું શીખવા પણ મળે છે, જાણવા પણ મળે છે, એટલે મેં છે ને મે. મેં પુસ્તકો લાવવાનું ચાલુ કર્યું ને, એટલે મેં મારું નાનકડું પુસ્તકાલય પણ બનાય્યું છે. જેમાં થોડી હજુ તો વીસ-પચીસ પુસ્તકો છે. પણ અમે એવું લાગે કે, ને અમે પુસ્તકો સાચવી રાખી છે એમ. મારા મારા ઘરમાં પણ વાંચવાને બધાનો બહુ શોખ. દર મહિને એકાદ નવું પુસ્તક તો ખરીદે જ છે, એટલે બાળપણથી જ તેમને મને વાંચવાની ટેવ પાડી હતી, પણ વચ્ચે શું મોબાઈલની આદત માં બધું ભૂલી ગઈ હતી. પણ હવે એ બધું હવે છોડવું પડશે થોડું. પણ આ પુસ્તકો ઉપર વળ્યા વળ્યા છીએ એટલે હવે એમાં ધ્યાન વધારે લાગે છે.
હા સાચી વાત છે. ઘણા લોકોને છે ને નવલકથાઓ ગમે છે. અને કેટલાકને ઇતિહાસ અને કેટલાકને વિજ્ઞાન અને કેટલાક ને આત્મકથાઓ એવી રીતે બધાના અલગ અલગ અ અલગ અલગ મનની પસંદગી હોય.
હા બસ અને કને કઈક અલગ જ કામ
હા હા અને પસંદગી છે ને સમયને પ્રમાણે બદલાતી રહે છે. અને જયારે મન હળવું કરવું હોય ને ત્યારે વાર્તાઓ વાર્તાવો વાંચું છું હું તો અને જયારે કઈક નવું શીખવું હોય ને તો પ્રેરણાદાયક પુસ્તકો વાંચું છું. અને ખાસ કરીને એવા પુસ્તકો ગમે છે જે જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપે છે.
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી. મેં જેમ કીધું ને એમ ગાંધીજી ના જીવન ચરિત્ર પર તો બહુ જ સારી એ તો સત્ય ના માર્ગ પર ચાલેલા. અને ઘણું બધું જ એમાંથી શીખવા મળે છે એતો મે જ એની જ સૌથી પહેલા વાંચવાની શરૂઆત કરી હતી.
હમ એવી ઘણી બધી પુસ્તકો છે જેમ કે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, સ્વામી વિવેકાનંદની મહાત્મા ગાંધી જેમ તમે કીધું એમ અને અન્ય મહાન લોકોનાં જીવન વિશે અ વિષય અંદર આખું એક પુસ્ત તકો બનાયેલી, પુસ્તકો બનાયેલી હોય છે એ આપડે વાંચીયે ને તો આપણને પ્રેરણા મળે આપણેે જીવન કેવી રીતે જીવવું જોઈએ, આપણે કશુંક અ આપણો કશું હેતુ હોય એને હાંસિલ કરવાનું પ્રેરણા મળે અને આવાં પુસ્તકો વાંચીને છે ને આપણને સમજાય. કે સફળતાં એક દિવસમાં મળતી નથી. સતત મહેનત, ધીરજ અને સકારાત્મક વિચારસરણીથી જ માણસ જીવનમાં આગળ વધી શકે છે. અને જયારે પણ હું છે ને મારું મગજ મારું મન થોડું નિરાશ થાય ને ત્યારે હું આવાં પુસ્તકો ફરી અ ફરી વાંચું અને એટલે પછી મારો ઉત્સાહ આઈ જાય.
હા એકદમ સાચી વાત કીધી. પુસ્તકોની સૌથી મોટી ખાસિયત જ એ છે કે આપણને અંદરથી મજબૂત બનાવે છે. માત્ર ભણવા માટે નહીં. પણ સારો માણસ બનાવવાં માટે પણ પુસ્તક ખૂબ જરૂરી છે. પુસ્તક વાંચવાથી તો ભાષા સુધરે, નવા શબ્દો શીખવા મળે, વિચાર શક્તિ વધે અને આત્મવિશ્વાસ પણ વધે છે. તો કોલેજમાં પ્રેઝન્ટેશન આપવાનો હોય કે કોઈ સ્પર્ધામાં ભાગ લેવાનો હોય. ત્યારે વાંચનનો ઘણો ફાયદો થતો હોય છે.
હ સાચી વાત છે. એમાં આજકાલ તો કેવું ઘણાં ઘણાં બાળકો, વિદ્યાર્થીઓ પણ મોબાઈલમાં વધુ સમય પસાર કરે છે. અને જો માતા પિતા તેમની નાની ઉંમરેથી થી ચિત્રવાળી વાર્તાની પુસ્તકો આપવાનું શરૂ કરે તો બાળકોમાં વાંચવાની ટેવ વિકસે. અને જે વાંચવાની જે ટેવ છે ને એ આપડા આખાં જીવનભર કામ લાગશે. અને પુસ્તકો માત્ર પરીક્ષા પાસ કરવા માટે નથી. પરંતુ જીવનને વધુ સારી રીતે સમજવા માટે છે.
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી. મને તો એવું જ લાગે છે કે આપડે મિત્રો સાથે મળીને દર મહિને એક પુસ્તકતો વાંચ પુસ્તકોને પસંદ કરવું જોઈએ અને વાંચવું જોઈએ પછી બધાએ ભેગા મળીને એની શું કેવાય વાંચવાની ટેવ પણ વિકસે સારું સારું શીખવા પણ મળે અંદરથી એમ.
હા અને જે તમે કીધું એમ કે આપણે અ સાથે મળીને જો એવી રીતે નક્કી કરીએ ને. તો જ સરખી આમ. આપણને ઉત્સાહ જાગે કે ના આપણેે વાંચીશું પુસ્તક અને પછી બધા ભેગા મળીને ચર્ચા કરીશું.
હા.
હા આવી રીતે તમારો ખુબ જ સરસ હતો. હું પણ આમાં ચોક્કસ ભાગ લઈશ. અને આપણે દર મહિને આવી રીતે પુસ્તક પસંદ કરીશું અને ભેગા મળીને અ તેના તેના પાંઠ કથા લેખક નો સંદેશન આપણને શું શીખવા મળ્યું ને? એ આપણે ચર્ચા કરીશું મને આવી રીતે અ વાંચવા વાંચવાની બહુ જ મજા આવે.
હા.
અને અ મને એક વાત પૂછવી હતી. કે તમે જયારે કોઈ નવું પુસ્તક ખરીદવા જાઓ છો તો કેવી રીતે પસંદ કરો છો? કારણ કે છે ને પુસ્તકની દુકાનમાં જઈએ ને તો હજારો પુસ્તકો હોય છે. અને ઘણી વાર તો સમજાતું નથી કે કયું પુસ્તક વાંચવું? હું તો પેલા પુસ્તક નું કવર જ જોઈ લઉં પછી પાછળ લખેલો સારાંશ વાંચું. તમે કેવી રીતે પુસ્તક ખરીદો છો?
હા હું પણ કઈક આવું જ કરું છું. આજકાલ તો ઇન્ટરનેટ પર પણ પુસ્તક વિશે ઘણી માહિતી મળી જાય છે. લોકો પોતાના અનુભવ લખે છે જેથી ખબર પડે કે તે પુસ્તક કેવું છે. અને હું એક વાત નુ ખાસ ધ્યાન રાખું છું કે કોઈ પુસ્તક માત્ર લોકપ્રિય છે એટલે જ તેને વાંચવું જરૂરી નથી જે પુસ્તક માંથી કઈક શીખવા મળે વિચારો વિસ્તરે એવા પુસ્તકની પસંદગી કરવી જોઈએ દરેક વ્યક્તિની પસંદગી શું અલગ અલગ હોય છે. રુચિ અલગ અલગ હોય છે લે એ પ્રમાણે પસંદ કરવું જોઈએ.
હ સાચી વાત છે. અ મને યાદ મને યાદ છે કે એક વખત છે ને મેં સમય નું આયોજન શીખવતું અરે એક પુસ્તક વાંચ્યું હતું. તે પુસ્તકમાં દિવસ નું આયોજન કેવી રીતે કરવું. સમય નો બગાડ કેવી રીતે અટકાવવું અને દરેક કામને પ્રાથમિકતા કેવી રીતે આપવી ને તેની ખૂબ જ સરસ માહિતી એની અંદર હતી. તે પુસ્તક વાંચ્યા પછી છે ને મેં રોજ ટાઈમ ટેબલ બનાવવાનું શરૂ કર્યું. અને અ એ એનાથી છે ને મારા અભ્યાસમાં પણ સુધારો થયો. બિનજરૂરી જે હું મોબાઈલનોો ઉપયોગ કરી હતી ને એ પણ ઓછું થયું.
હા સરસ સરસ મારા જીવનમાં પુસ્તકનો ખુબ મોટો પ્રભાવ પડ્યો છે. એ પુસ્તક શું આત્મવિશ્વાસ વિશે કે છે. એટલે પેલા શું સ્ટેજ ફિયર વધારે હતું મને બોલવામાં. પણ અત્યારે ઓછું થઈ ગયું છે ને પુસ્તકમાં આપેલ નાની નાની સલાહ અપનાવી ને. અને દરરોજ અરીસાની સામે બોલવાની પ્રેક્ટિસ કરી. એટલે એનાથી મને પ્રેઝન્ટેશન પણ સારું થાય છે ને આત્મવિશ્વાસ પણ વધી ગયો છે.
હ આજ તો પુસ્તક ની ખાસિયત છે. તે આપણને માત્ર માહિતી આપતા નથી પરંતુ જીવનમાં બદલાવ પણ લાવે છે. અને ઘણા લોકો કહે છે કે સારું પુસ્તક જીવન બદલી શકે. મને લાગે છે કે આ વાત બિલકુલ સાચી છે ક્યારેક એક જ વિચાર અથવા એક જ પ્રેરણાદાયક ઘટના આપણને નવી દિશા આપે છે. અને કેવું કે પુસ્તક વાંચવાથી આપણી કલ્પના શક્તિ પણ વધે છે.
હા એટલે એના તો ઘણા ફાયદા છે જ. એટલે હવે શું આપડે એને અપનાવવું જોઈએ અને હવે આ એક સારી આદત છે ન તો કોઈ નુકસાન તો છે જ નહીિ એટલે હંમેશાને સાથે જ રાખવું જોઈએ
હા સાચી વાત છે અને મને એક બીજી વાત પણ અ અ ધ્યાનમાં આવે છે કે આપણેે જે પુસ્તક વાંચીએ ને તો એનાથી ભાષા પર સારી પકડ બને છે નવા શબ્દો શીખવા મળે અને વાક્ય રચના સુધરે અને લખવાની શૈલી પણ સારી બને છે જે અને આવી રીતે એવા ઘણા બધા ફાયદા છે પુસ્તક વાંચવાના
હા સરસ સરસ તમે તો મને બહુ સરસ રીતે સમજાયું છે આ બધું મેં ધ્યાન રાખીશ અને આપડે પાકુ ભેગા મળીને પુસ્તક વાંચીશું ખરી
અ આપડે લાઈબ્રેરી જઈશું અને પછી એક પુસ્તક પસંદ કરીશું અને પછી એની પર ચર્ચા કરીશું પાકુંને
પાકું પાકું સારું સારું ચલો હવે મળીશું તાર હા બાાય
હા હા